હ આવે છે ને હા તો આજે આપડે ર આપણા જીવનમાં રમત ગમત નું શું મહત્વ છે એના વિશે વાત કરીએ બરોબર
ઓકે આપણે એના વિશે વાત કરીએ
હા તો તમારા માટેતે શું છે રમત ગમત નું મહત્વ જીવનમાં વિદ્યાર્થી
મારા માટેતે તો ગમત ગમતને જીવનમાં ખુબ જ મહત્વ છે તે શરીરને સ્વસ્થ રાખે છે અને આપણા શરીરને પણ તાજગી અનુભવ થાય ને મજા આવે એમ આપડે ગમત ગમતમાં
હા અને તમને કઈ રમત વધુ પસંદ છે રમવી
મને તો વધારે વિચારી તો કબડડી ને એવું બધું હું વધારેને રમતો કાર કે હવે સ્કૂલ ની અંદર ને મેદાનને બધું ઓછું હોય એટલે પછી એમ થાય કે ઓછા મેદાન માં ઓછી જગ્યામાં સારું રે એમ મજા પણ આવતી બધા ભાઈબંધ સાથે હોય કબડ્ડી રમને મજા આવતી
હા એ વાત તો છે અમે પણ રમતા અમારી સ્કૂલ માં પણ એવું જ હતું કે કોઈ બીજું મોટી ગેમ ના રમા જેમ કે વોલીબોલ કે પાઈ ફૂટબોલ કે પછી એટલે કે કે એવું બધું સ્કૂલમાં નત અમાર તોાઈ અમે રશેષમાં આવી રીતે હોલ હતો અમારા સ્કૂલમાં તો એમાં કબડ્ડી રમે જતા હતા અમે પણ
હ એજ ને પાછી બધી પ્રવૃત્તિ કરીએ તો આપડે મળવામાં ઇન્ટરેસ્ટ થઇ જાય અને પાછું આજકાલ બધા વિદ્યાર્થી તો પાછા મોબાઈલ ની અંદર જ ટીવીની અંદર જ સમય પસાર કરતા હોય તો એના કરતા તો સારું જ છે કે આપડે કોઈ પણ રમ તો નમીએ તો મજા આવે
હા એ વાત તો તમારી સાચી છે આપડ કોઈ પણ રમત રમે તો મજા આવે અને તમે શું તો રોજ નિયમિત કબડ્ડી કે એ રીતે કોઈ બીજી રમત તો રમ શો કે પછી.
ના પના જે સ્કૂલમાં ગયા હતા ધ્યાન રમતા કોલેજમાં આવ્યા પછી પણ બધ થઇ ગયું એ પેલા રમત ન એનું મહત્વ વધારે હતું હવે બધું ઓછું થતું જાય છે કારણ કે ફોન ને બધા આ હતા એને એનું સ્થાન લઈ લીધું છે. એથી કરી નામાતરણ મહત્વ બહુ ઓછું થતું જાય છે શારીરિક પ્રવૃતિઓની બધી ઓછી થઈ ગઈ અને આખો દિવસ મોબાઈલ મોબાઈલે જોય- કઈ પણ કામો દરેક મોબાઈલમાં થઈ જાય તો પછી બધું એ કરવાનું ટાઈમ જ નથી મળતો
હા એ તો છે અને મારું માનવું તો એવું છે કે જો આપડણે રમતો રમીએ ને તો આપણું શરીર સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહેતુ. તમારું એના વિશે શું કેવું છે.
હા એ તો વાત સાચી જ છે ને કે આપડું શરીર સ્વસ્થ તંદુરસ્ત હશે તો ભણવામાં પણ એની મજા જ આવશે અને કોઈ પણ આપડણે કામ કરવું હોય તો આપડ આપ મગજ ફ્રેશ હોય તો એ કામ સારું થાય
હા એટલે જ ને આપડે કોઈ પણ કામ કરવુંય તો એ કામ તો સારું થાય જો આપણને એ રમત રમતા હોય તો આપડે ગમે તેટલી ઉમર થઈ જાય ને તો પણ આપણને રમત કંટાળો ના આવે એમ વાત એમ છેમ
માત્ર ખલી મળણવાથી જ એવું ના હોય કે આપડ ભણતા જ હોઈએ તો જ આપડે સફળ થશું પણ અમુક હવે કેટલા બધા આપડા દેશની અંદર છે કે રમતોની અંદર એમને એમનું કહેવાયનું કે બુદ્ધ નું કરિયર આગળ આધારે દીધું છે. તો એમાં પણ આપણને સારી રીતે સફળતા મળી શકે છે. એવું નથી કે ખાલી ભણવાથી જ આપણને આગળ ભવિષ્યમાં પણ કામ આવે.
હા એ વાત તો તમારી સાચી છે અને તમારા માટે શું છે મા મારું એવું માનુંવ છે કે જો આપડે રમત રમીએ ને તો આપડો માનસિક તણાવ એટલે મતલબ સ્ટ્રેસ પણ દૂર થઈ જાય તમારું આના વિશે શું માનવું છે.
હ એ તો વાત સાચી જ છે શારીરિક પ્રવૃત્તિ બ થતી હોય તો આપડે દરરોજ મળણતા હોઈયએ તો બધ મણમાં જ મગજ જતું રહેતું એને ઘંટા વાળ થાકી જઈને એવું બધું લાગે અને આપડે આપને અસંદગીની જે રમત રમીએ તોએ
હા એટલે જ ને એ સારું તો છે જે અમે સવાલ જ નથી. તો પછી તમારા માટેતે વિદ્યાર્થીઓને રમત રમવી જોઈએ કે ભણવા ઉપર ધ્યાન આપવું જોઈએ?
નઈ એતો જેમાં ઇન્ટ્રેસ્ટ વધારે હોય તેનું સ્થાન વધારે આપવું જોઈએ. સ માણવામાં રસ વધારે હોય માણવાનું મહત્વ વધારે આપું જોઈએમ. દામાં તેનું મારે થોડું ઓછું આપવું જોઈએ. ગમત ની અંદર વધારે ઇન્ટરેસ્ટ
હા એ વાત તો તમારી સાચી છે. જેમાં ઇન્ટરેસ્ટ વધારે એટલે મૂળ એક રીતે જોવા જઈએ તો આપણે સંતુલન આપડે બે વચ્ચે જાળવી રાખવું પડે એમ ને. રમતે રમવી જોઈએ વિદ્યાર્થીને ધ્યાનાથી અને માનસિક શક્તિ પણ વધે.
વિશે શું કેવું હો?
તો અવાજ તમારો કપાઈ કપાઈ ને આવતો હતો ફરીથી બોલ.
લોકો એમ કહે છે કે રમવાથી અમાથી ભણતર બગડે છે તો એના વિશે શું કેવું છે?
હા એવું તો મેં પણ સાંભળ્યું છે કે રમત રમતથી ભણતર બગડે છે. એમાં કેવું છે ખબર તમે ભણવા અને રમત બંને વચ્ચે સંતુલન ચાલવું પડે. તમે જો ખાલી એટલી રમત જ રમ રમ કરો આખો દિવસ અને ભણવા ઉપર કોઈ ફરત ધ્યાન ના આપો, તો એ ના ચાલે. તમારે રમતે રમવી જ જોઈએ શરીર માટે સારું છે અને માનસિક મગજ માટે પણ સારું છે. પણ એનો મતલબ એવો નહ કે ખાલી તમે આખો દિવસ રમ રમ જ કરો. તમારે અમુક ટાઈમ કી કરવો જોઈએ કે બે કલાક હું રમીશ પછી ત્રણ કલાક હું ભણીશ આવી તમે ટાઈમ નક્કી કરેલો હો ને તો સંતુલન જાળ જાળવે રહે ન તો પછી છે અને સંતુલન જળવાય નહીં.
હા એ તો વાત સાચી કે સમય ન યોગ્ય આયોજન કરેલું હોય તો ભણતર અને હમ અમે જ ગમેત અનમાં સફળતા માણી શકે છે. પણ હવે શાળાઓમાં પણ રમત-ગમત કેટલું બધું મહત્વમાં આપવામાં આવતું હોય. હ અમારી સ્કૂલ છે, પેલા ખાલી સ્કૂલ ની મેદાન જ બીજું કઈ નતું ને અત્યારે સ્કૂલ ની અંદર બધું જ બનાવી દીધું હતું. ફૂટબોલ હોય તેના માટે નેટ હોય કે કોઈ પણ કોઈ પણ પ્રવૃતિ ફોટબોલમ ફોટબોલની જે બધા સાધનો બધી જાતના સાધનો સ્કૂલ ની અંદરવે અવેલેબલ હોય છે. તો આ પણ સારું જ છે એવું ખોટું નથી ને રમત રમવાનું ને એ બધું. સ્કૂલ પણ એને પ્રોસ્સાહન જ આપતી હોય છે. એટલે એમાં પણ આપણ વધારે
હા એ વાત તો તમારી સાચી જ છે એમાં પણ આપડ વધારે રસ દાખવો જોઈએ. અને આપડે સ્કૂલ માં ભણતા હોય ને એ વખતે આપડે જે આપણે વ્યામ પીરિયડને એવી રીતે આવે ને તો આપણે એમાં રમવું જોઈએ, ઘણા તો અમારે હવે અમારે સ્કૂલમાં કેવું હતું કે આવી રીતે કોઈ સામાન ને એવું બધું હતું નઈ. તો અમને ને રમવા દેતા નથી બરોબર તો અમે પછી ક્યાંક બેઠા હોઈએ શાંતિથી વાતો કરતા હોય એવી રીતે કરતા. કારણ કે હવે રમવાનું હોય જ નહી કોઈ એવા સાધનો તો હવે રમી એમ એવું નહી ક્યારેક ક્યારેક આ રીતે જે આવે પીટી નું પીરયડ તો એમાં પછી અમે કબડ્ડી ને એવું બધું રમીએ પણ પછી આવી રીતે જે સાધનો જોય જેમ કે ફૂલ રેકેટ રમ હોય તો ફૂલ રેકેટ બે જુ હોય પ ફૂટબોલ રમ ફૂટબોલ વોલીબોલ જોતો હતો તો બોલ
દરેક હું કહ છ એમ વ્યક્તિ થી તો જોવ જ ને એકલા થી તો અમે ના ન મીસા હતા ને
એમ નહિ એટલે સાધનો ને એવું બધું ના હોય ને સ્કૂલમાં એમ
હા એ વાત સાજી તમારી
હા હવેલી સ્કૂલોમાં હોય છે તો આપડે બે ત્રણ વર્ષ પહેલા તો કશું એક જ સ્કૂલોમાં નતું અને સરકારી સ્કૂલમાં તો ક્યાંય નહત જોવા મળતું જ ક્યારેક પ્રાાઈવેટ સ્કૂલોમાં તો આ બધી વ્યવસ્થાઓ હતી જ પહેલેથી
એ પાછું હવે શું થાય છે કે જેમ એને ઉંમર થતી આવે ને વ્યક્તિની એમ પછી બધા શારીરિક પ્રવૃત્તિઓને બધું રમતો રમવાનું બધું ઓછું કરતા હોય છે પણ ગામડા ની અંદર હજી પણ જેમ મોટા મોટા લોકો છે કે જેની ઉમર વધારે થઈ ગઈ છે એ બધા પણ રમતા જ હોય કે બધી રમતોની ટુર્નામેન્ટ એ બધું પણ કરતા હોય છે પણ શહેરની અંદર બધું ઓછું થતું જાય છે હા શહેરની અંદર એવું થાય છે કે આજના ટાઈમ બધા જે કઈ બને તો કંક ને ફોડેકેટને તમે જે કીધું એ બધું રમતા હોય એ બધું રમતમ રમી શકાય છે કારણ કે જગ્યા એટલી બધી હોતી નથી ગામડાની અંદર હોય જગ્યા એટલે મોટી મોટી રમતો રમી શકય કારણ કે એના માટે મેદાનો પણ જુ વે છે એટલે આમ આ બધી તકલીફો થતી હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે કે નાની નાની જગ્યા ઉપર એ અને હવે તો હમણાં તો મેં આપડી સોસાયટીમાં તમને ખબર હોય તો બાળકોને ને હવે કોમન પ્લોટ છે ને આપડે તો એમાં રમવા નથી દેતા કે ઘાસ બળી જાય છે એવું થાય છે એના માટે રમ તો એના વિશે તમારે શું કેવું છે એ રમવા ણા દેવાનો નિર્ણય સારો છે કે ખરાબ
ણા એના માટે કઈક ઉપાય કરવો જોઈએ અને બાળકો અતને રમતા હોય તો સારું કેવાય કારણ કે બ બધા બાળકો મોબાઈલ ની અંદર રમતા હોય અને જે બાળકો સામેથી કહેતા હોય કે નમવું છે ને તકલીફો થાય છે તો એનું કઈક સોલ્યુશન કરવું જોઈએ જેથી કરી બાળકોણ રમી શકે અને કાચ નહી બધું તો હવે
શું થાય છે કે હવે જો આપડે સોસાયટીમાં જે ગાર્ડન છે ને બરોબર તો માં એ જે બીજા બધા બોલે છે જે છોકરાઓ વાળા છે ને એમ જેમના છોકરા રમે છે એમને તો કોઈ વાંધો નથી પણ જેમના છોકરા નથી રમતા ને તો એ બધા આવીને ફરિયાદ કરે છે કે આવી રીતે ગાર્ડનમાં ઘાસ ભળી જાય છે અને રમ રમ કરે છે અને એના કારણે પછી મતલબ ગાર્ડન ને એનું નુકસાન થાય છે તો એ છે તો પછી સોસાયટી વાળા ભેગું થઈને આવી છે કે રમત તો રમવાનું તો કઈ બંધ ના કરાય દેવું જોઈને એના તો પછી વિદ્યાર્થી ન બધા ફોનમાં વધારે ગુસી જાય તો પછી એવું પણ કરી હકે સોસાયટી વાળા ભેગા થઈને કે એક અલગ મેદાન આપી કે આવી રીતે બાળકોને રમવા માટે કે એમાંથી અડધો પાગો એવી રીતે બનાવી દેતા કે આપડે હવે નેટ ક્રિકેટને એવું બધું તમે જેવું જશે. ખબર એમ તો એવી રીતે કરી દે તો કોઈને વાંધો પણ ના આવે આમ જોવા જઈએ તો આપડે.
હ એવું હોય જ છે એ અમુક સોસાયટીની અંદર એવું ઘરેલું માટે અ વ્યવસ્થાલી હો બાળકોની અત કે બાળકોને એટલી બધી તકલીફ થતી હોય એટલે તડકા પણ ન શકતા જેથી કરીને એની બિલ્ડિંગ બનાવવામાં આવે છે, એ બિલ્ડિંગ ની અંદર જ ભાગ નમતા હોય ને, પછી એ સી ની સુવિધા બધું પણ આપણ છે. તો પણ બાળ રમતા નથી, બાળકોને સુવિધા તો આપવામાં આવતી હોય છે. બધી સોસાયટી સુ દાદી ની અમુક અમુક સુડમાં હોય છે, અને હવે તો સરકાર પણ ખેલાડીઓ છે. એમને પણ ઘણી બધી સુવિધાઓ પણ આપે છે. એને એમને પ્રોત્સાહન માટે એમને ઈનામોને એવું બધું પણ આપતા હોય છે. અને કેટલી સમાજો પણ છે, કે જે એ સારી સારી એવી, રમતોની અંદર સાર ત ઘાસને ભરેલું હોય. એટલે પેલો બીજો નંબર આવ એવું કક કરેલું તો એમને પણ એવી ઈનામો આપતા હોય કે ભાઈ જેને કક ઉપર. આંતરરાષ્ટ્રીય લેવલે રમવું હોય, પૈસાની સગર ના સ્કોલરશીપ ને બધ બધું કરીને પણ આપતા હોય. સ્ટાલિંગ પણ આવતા હોય છે. અને તે બધી આધુનિક રમતો આવી ગઈ છે, એ સુવિધા ભારત સરકાર પણ એના માટે અધી સગવડ આપતી જ હોય છે, પણ લોકો એની પાસે સગવડ લેતા નથી.
હા ચાલો તો તમારી સાથે વાત કરીને મજા આવી, પછી વાત કરીએ. બાય.